હ
કેમ છે.
કઈ નઈ મજામાં તો હું કર્યા.
હ સ્કૂલે ગયોતો કે સ્કૂલેથી હમણા આવ્યો છું.
હ પાંચ વાગે છુ્ટટી મળે કે
હા પાંચ વાગે છુટી મળે.
હવારે ક્યારે જવાનું હોય.
સવારે હું છે નવ વાગે.
નવ હો કેમાં જવાનું એ
દા નવ વાગે.
નવ થી પાંચ પા
હા નવ થી પાંચ પછી થોડીક વાર બીજા કામ હોય.
હા હા એટલે આપડે ટીચર ને તો વેલું જવાનું હોય અમારે એમ જ હોય.
હમ
હ મારે એમ જ હોય મારે પોણા સાત વાગે જવાનું હોય છે. છોકરાને સાડા સાત વાગે આવવાનું એમ જ હોય.
હા.
હા કર બધાય
બધા મજામાં.
હમ કોકલે હ કર્યા.
એ એમ જ આ છે ત શું કરે બુસી કર
ભાઈ ની જો નહી રસ તો મેં ફોન કરો.
હમ ને ઢોકડા બનાવવાના છે ઢોકળા ખાવાય તોયાર
હ હા આવું હમણા ક્યાં આવટો. કકડા બનાવવાના હ મુઠિયા ખાટિયા
કુછસા ટોકડા
હા મારે તો ઈ બનાવવા હોય તો મારે એમાંય ઘાણી થાય પછી અલગ અલગ બધ. તો બનાવવું પડે
હા અમારે એમ જ હોય.
હા એટલે જ ને ખાટિયા ઢોકળા ન તો કેમ કરવાયા ઓલું આવે એનું બેટર કે ખીર આપડે આવતું હોય.
નાા એનું કેવ બનાવવું પડે આપડે
તો નહી અમારે અહીંયા એનું ઈડલી ન ઢોસા નું નને ખાટિયા ઢોકળાનું ને એવું બધું આવે. તૈયાર આવે ને ત હા એ તૈયાર આવે ત તૈયાર લઈ લે પછી.
હા અમે તો અહિયાં ખરે બનાવીએ.
આવા એ સાઈઠ રૂપિયા ન કિલો આવે એટલે એ કિલો તો ક્યાં અમારા જોઈએ કિલો જોઈએ નહી એટલું.
હમ
એટલામાં થઇ જાય એટલે વાંધો ન આવે
હમ હમ
વરસાદ હતો કે આજે
હા વરસાદ આજે થોડો થોડો હતો બઉ છે નહી.
હા
થ મારે આવે ને પછી વયયો જાય પાછો.
હા અમારે એમ જ છે થોડા થોડા સટા આવે આવે તો હારો પડી જાય બે ત્રણ મિનિટ આવે. પાછો હોય ગ
અરે એમ જ છે.
હા તે બધામાં એમ જ છે ક્યાં ક્યાં હારો પડી ગયો હે
રા આવતો હતો વરસાદ થોડીક વાર આવે ને થોડીક વાર હોય જાય ને એવું હતું.
ક્યાં ક્યાંક અહીંયા વરસાદ અહીયા અમારે અહીંયા નથી અંદરમાં સુરત અંદર હે આમ. હા
હમ
ત્યાં તો પાછા પાણી ભરાઈ ગયા હે
હા ના ના એ જોય ને આય વરસાદ.
દી તો ક આઈ ન હવે અડધા કોક ફોન કરીને પૂછે તોય. એમ કે તમારે તો હવે આઈ નથી અંદર હોય ક્યારેક અંદર ન હોય તો અહીયા હોય એવું થાય.
કેમાં હોય અ આગતરામાં ન હોયને એવું.
હા એ
હમ.
કેસોદ ન બીજ હતી કે નહી.
હા કેસદ ય બીજા હતી હોય ને્યાં મંડપ થવાનો છે ને.
હા. ત્યાં હતી પછી આ અજયબી હતી જલકી એમ કેતી હતી કે અજયબે અજયબે હતી. તે ઇ ગ કે.
હા ન્યાય એ હતી.
એમ ગતી માર પપ એટલે ન તો એ કે કે હતું કે કે બીજમાંન રેવાનું હતું એટલે કે
હા એ ન થાય પછી બે બેન એટલે આવી ગ હ
હા.
હમ. હતી બ હતી.
તમારે સ્કૂલે ગુરુ પૂર્ણિમા ઉજવા કે નથી ઉજવાતી.
હા ઉછુંવાય ને.
તો તો સેલિબ્રેટ કરવાનું હોય છે ને.
હમ.
હ. અમારે એમ જ છે અત્યારથી બધું ડાન્સ ને એવું બધું કરાવે હે.
હા.
હ વધી એમાં કરવાનું. બધા ડાન્સ હે.
મારે આવવું છેને.
તો તૈયારી કરાવે કે નહી કઈ.
તૈયારી હજી કઈ કરવી નથી હ.
હા. અમારે તો કેદું ને ચાલુ થઈ ગ બધાને ડાન્સ કરવાની અલગ અલગ ક્લાસ માંથી ડાન્સ કરાવે. સ્પીચ બોલવાની.
હમ.
બીજું કઈક નાટક ને એવું હોય તો એ કરાવે.
હમ રે. શનિવારે હોય અલગ અલગ ગેમ રમવાની હોય.
હા.
બાળ અલગ અલગ ગેમ રમીને વિડીયો ઉતારવાના આપડે ફોટા પાડવાના.
હા.
પછી એનો એક વિડીયો આખા બનાવી અને પછી મૂકવાનું ગૃપમાં.
હા એ ગ્રુપમાં મુૂકવાનો એમ.
હા.
હા એ આપણે અલગ અલગ એક્ટિવિટી કરાવતા હોય તો એનો બધા એનો વિડીયો. તરીને પછી મોકવાનું હવે તો સરકારી સ્કૂલ માં એવું થઈ ગયું હે. કઈક બુધવારેને શનિવારે કા બીજા કઈક દિવસ છે એઈ બધામાંય. એને એક્ટિવિટી પેલા યુટ્યુબમાં બત. ઉતારવાનુંને પ્રોજેક્ટરમાં પછી છોકરા જોવેને પછી. છોકરાની રીતે એ એક્ટિવિટી કરીને પછી આપણેનો એક્ટિવિટી કરતા હોય ને વિડીયો ઉતારીને. ફરજિયાત મોકલવાનું એમ.
હમ.
ના આપડણે પ્રાાઈવેટમાં તો હોય જ છે એમનેમ.
હા શું કરું કાયમી નું લેસન મોકલવાનું એના મમ્મી પપ્પા ને.
હા અમારે એવું હવે ક કરી દીધું છે. અ છોકરાઓને ડાયરીમાં તો લખાવવાનું જ. પણ પછી આપડે એનું જે એના પેરેન્ટ્સ નો ગ્રુપ હોય ને. એ ગ્રુપ માં એ પછી હોમવર્ક જે આપ્યું હોય ને એ મોકલવાનું.
હા રોજ નાખવાનું મને
હા એય પાછી ક્યારેક તો નો આવ્યા હોય તો પાછો ફોન આવે પેરેન્ટ્સ આજે હોમવર્ક કેમ નથી આવીપ્યું એમ
હા હા
એટલે દરરોજ આપવાનો તો કરી કઈક ને કાઈક
હા ગ્રુપમાં નાખવું પડે લેસન હોય એ.
હા.
બાળકોને કઈ દે ને એટલે લેસન લખી ને આપી જાય એટલે પછી અ ઘરે આવીને પછ. નાખી દ ગૃપમાં.
તો અમારે તો જ્ઞાન્યાં છોકરા છૂટી ગયા હોય ને.
હમ.
પછી એઈ ટાઈમે એ નાખી દેવાનું સ્કૂલે સ્કૂલે જ નાખી દેવાનું
ના અમારે એવું નથી અમારે તો ઘરે આવી નાખી સુધી
હ સરકારી વાળાને એઈ હાડવ આમ કઈ એટલી ઉપાધિ તો નહી આપ આપણેે આ બધું કરવાનું હોય એને એવું કઈ હોય નહ
નાલે એટલે બ કઈ ના આવે
પણ હવે સરકારી સ્કૂલ માં બધું કેટલું સુધરવા માંડ્યું હ બધું અલગ અલગ નવું નવું ને હવે બધા એ પ્રાાઈવેટ માંથી લઈ લે ને સરકારી માં મુકવા માંડા હે
હમ હા
કેમ કે સરકારી સ્કૂલ માં આવે બધા આ નવી નવી એક્ટિવિટી પ્રવૃતિ ને એવું બધું કરાવવા માંડડા હૈ
હમ હમ હમ
એટલે આ મુના મામા બધા ઈજ કેતા હતા એઈ કે કે આના કરતા તમે સરકારી એ મ ક તો સારું હતું એ કે કે
હા ભાઈવટના મ તો
હા તે તો પેલા થી પ્રાઈવેટમાં જ છે ને
હા
અ ત ઓલા કેતા તા રમેશ કાકાની કેતા તા કે સરકારીમાં મૂકો એમ તો કે ના અરે પ્રાાઈવેટમાં મુક હતા પ્રાાઈવેટમાં મકા પ્રાાઈવેટમાં મકા તો હવે એમ કે કે સરકારી માવ તો સારું હતું કેમ કે સરકારી માં હવે સુવિધા બહ સારી આપવા માંડ્યા કેમકે આ વચ્ચે ઓલું વિડિયા નું એ પડું હતું ને કે શિક્ષક લોકો હતા એનો વિડિયા વાયરલ થતા હતા ને બધુંને
હમ
છોકરાઓ ને કઈ નહત આવડતુંને એટલે હવે વધારે એના ઉપર ભાર દે સરકારી સ્કૂલો ઉપર એમ
હા
હ હ વચ્ચે કઈક આવું હતું ને કે ચાલુ ક્લાસ ટીચરે કઈક પોસ્ટ મકીને એવું કઈ કઈ ઉતવનેલા એના ઉપર થી પછી બહ વધારે ઓલું ધ્યાન દેવા ્યા હે એમ
હમ
હ ને ક એું હતું નવમાં વાળા છોકરા નર સ્કોડવી હશે ને
હમ
તો એને પૂછું કે એબીસીડી બોલ નવમાં ભણતો તો એને એબીસીડી નહોતી આવડતી
હમ હ
એટલે પછી એના ઉપરથી ઓલા એના ટીચર હતા ને તો એને શું કીધું એ કે કે આ બેજ છે ને કોરોના ટાઈમ ની એટલે સ્કોડ વાળો ક હા કોરોના આવીઈ ગયો ને પાંચ વરષ હોઈ ગયા એ કય બેને તમે એમ કહ કે કોરોના ટાઈમ ની હિ એ કેયકે
હમબ
એ બીસી તો આપડ ફર્સ્ટ માં હોય ત્યાંથી જ આપણને શીખવાડતા હોય ને.
હા હમ
ઓ બે સરકારીમાં તો હવે બહુ ઓલું થવા નઈ છે
હા હવે નિ બહુ સારું થ નં પાડેમાં
હા એટલે જ ને હવે તો બેગલેસ દેને એવું બધું એ ઉજવે હે
હવાર ના અમારે તો એ જ નથી રાખતા
દર શનિવારે એક શનિવારે એક શનિવારે ઘણા એમાં એક શનિવારે હોય ને શનિવારે ન હોય બાકી બધાને દર શનિવારે બેગ લસ દે કે બેગ લઈને નહી જવાનું એમ ત્યારે બધી એક્ટિવિટી કરાવવાની અલગ અલગ પ્રવૃતિ બધી કરવાની એમ નવી નવી
ને છોકરાઓને બીજું શીખવાડવાને એમ ખાલી લંચ બોક્સ ને પાણી બોટલ ને એવું લઈને જવાનું
હમ્મ હમ્મ
પછી રમત ને એવું બધું રમાડવાનું
અમારે તો કરાટે ને એવું બધું કરાવે એટલે તે દિવસે બધું કરાવતા હવે પછી
હ ટેસ્ટ અમારે તો હોય ને એટલે અમારે ટેસ્ટ એ પહિ શનનીવારે
હા અમારે તમારે શનિવારે હોય ઘ બધા ના શનિવારે જ હોય આ અ મંગળવારે હોય વીકલી ટેસ્ટ હોય ને.
હ.
હા આમાં દર મંગળવારે હોય એક એક સબ્જેક્ટ ની હોય
હમ્મ
હા ત્યાં દર મંગળવારે હોય ને શનિવારે પછી આમ બેગલેસ દે કરઆવે અ અમારે હોય એક શનિવારે લઈ જવાનું એક શનિવારે નહી લઈ જવાનું એમ
હમ્મ
પછી વચ્ચે આમમાંરા આવતા હોય ને પીરિયડ અલગ અલગ આવતા હોય અયા તો પ્રઇવેટ હોય એટલે એમાં તો પછી ડાન્સમાં પીરયડ લે કરટેના લેય પી ટી ના ને આવા બધા લે એટલે પછી એમાં ટાઈમ વહી જતો હોય એટલે પછી દર વખતે જ ન ઓલું કરે એમ પછી ભણવાનું એ બગડે ને એમ
હમ્મ
એ હમણાં તો અમા ગુરુ પૂર્ણિમા હતી એની તૈારી કરજો કેટલા પીરિયડ બગડે પછી
હમ
ડાન્સ કરવાના નાના નાના છોકરા હોય તે એને યાદ રખાવું હોઈ
હ એ બે ત્રણ મિનિટ નો હોય તો એ યાદ તો ન રાખ્યો કે કઈ એટલા
હમ્મ
એટલે ટાઈમ એ લાગે આમાં
હા શીખડ કર
તો ત્રણ ત્રણ ચાર ચાર લેકચર હોય જાય તો એ બાપા શીખી ન લેય
હમ્મ હમ્મ
હા આઈજે યાદ કરાવ તો કાલે જ પાછા ભૂલી ગયા હોય.
હા ધ્યાન રાખવું પડે ને પછ
તો હજી તો આ મહિનામાં ગુરુ પૂર્ણિમા ચાલુ થ હવે પાછા મહિનામાં જો ઓગસ્ટ હ એટલે એમાં તો પછી આ હાયતાઠમને બીજું બધું પંદરમી ઓગસ્ટ આઇશે પછી ર રક્ષાબંધન આઇ સે એનું બધું પાછું ચાલુ થાય.
હમ હમ.
પંદરમી ઓગસ્ટ ઉપર પછી કરાવવાનું હોય બધું.
હમ્મ
એટલે એ બધું ચાલુ થાય એમાં.
હા જોવાનું એ તોછ હોય ને
હ્યાં
તહેવાર ઉજવવાના હોય ને.
હા એજ ને જન્માષ્ટમી તો અયા અ નવરાત્રીની જેમ નવરાત્રી ઉપર અમારે ચાર દિવસ ની ચાર નાઈટ રમવાનું હોય સ્કૂલે.
હા.
આપડા આમ બધા એમાં કેમ પાસ લાઈન રોમવા જાતા હોય.
હા.
એવી રીતના અહી પાસ આપે ને રમવાનું ને એવી નવ નવરાત્રી ને જન્માષ્ટમી તે બહુ મોટી સેલિબ્રેટ કરે. આપડે આમ જેમ કેશોદમા કરતા હોય એમ સ્કૂલે અમાર કરે.
હમ.
એટલે પછી એની તૈયારી પછી કરાવાની.
હમ.
મટકી ને એવું બધું ફોડે.
હમ હા મારે અહીં આવું હોય સ્કૂલમાં.
હા તે એટલે બધી સ્કૂલ માં જોકે સેલિબ્રેટ તો બધા તહેવાર કરાવતા જ હોય.
હા હા.
એટલે વાંધો ન‌ઇ પ્રાઈવેટ માં વધારે કરાવતા હોય સર. કરી કરતા યા
હા ભયોત તોડું ક થારું
હા.
હમ.
પૈસા દેતા હોય એટલે કરાવો પડે ને એ પસી તો ક કા પરમ દી એક રીલ આવતી હતી ને એમાં. એ ક કે સ બધા ક કે એક ના એટલી ફી હોય પ્રાાઈવેટ માં એટલી ફી હોય કે ન્યાય કે અમારે એક નથી. ભણતા કે ત્રણ ત્રણ ભણીએ હ એના મમ્મી પપ્પા પપ્પા એ છોકરીનો પ્રોજેક્ટ બનાવતા હતા અને છોકરી હતી એબીસીડી લ લખતી થી. એને બધા એવા હોય પ્રાઈવેટમાં ફી વધારે હોય એટલે બધા એવું કેતા હોય ને કે વધારે વધારે હમ.
હા હાલો હવે રાખુ હવે ફોન.